હેલો
હેલો કેમ છો તમે?
હા મજામાં તમે કેમ છો?
હું પણ મજામાં છું મારી અવાજ આવતી છે.
હા આવે
સારું તો આજે હું તમારા સાથે માતા વિશે વાતો કરવા માગુ છું તમારા પાસે ટાઈમ છે?
હા છે કરી શકો
સારું તો તમને ખબર જ હશે કે ભગવાન દરેક જગ્યાએ પહોંચી શ તા નથી તેથી તે તેથી તેમને પૃથ્વી પર માતાનું સર્જન કર્યું છે. માતા એ કુદરતની સૌથી સુંદર અને અમૂલ્ય ભેટ છે. ને હું કહઉ તો બાળકના જન્મથી લઈને તેના ઉછેર સુધી માતા. પોતાનું સમગ્ર જીવન પોતાનો સંતાનો માટે સમર્પિત કરી દે છે. માતા ના પ્રેમ કોઈ. કોઈ પણ અપેક્ષા વગરનો અને નિસ્વાર્થ હોય છે. બાળક ગમે તેટલી ભૂલો કરે પણ માતા તેને હંમેશા માફ કરી દે છે. ને પછી પોતે ભૂકી રહી ને, પણ તે પોતાના બા બાળકનો પેટ ભરે છે બાળકની બીમારી માતા આખી રાત જાગીને તેની સેવા પણ કરે છે. તો એ તો ખબર જ હશે સંતાનનો સુખ જ, માતા પોતાનું સુખ માને છે. માતા એ બારકની પ્રથમ ગુરુ છે તે બારકને બોલ, ચાલતા અને અ સારા સંસ્કારો શીખવે છે. ને હું કહ તો તે આપણને સાચું અને ખોટું સમજ ઝબીને જીવાના સાચા માર્ગ પર ચ ચાલવાની પ્રેરણા આપ આપ છે ઘરમાં ગમે તેવી મુશ્કેલ પરિસ્થિતિ હોય. માતા ક્યારે હિંમત હારતી જ નથી. અને આખા પરિવારને એકતા તાટને બાંધી રાખે છે. ને માતા આપણના જીવનનો આધારસ્તંભ છે. આપણને ગમે તેટલા મોટા કે સફળ થઈ જઈએ. પણ માતાના ત્રણ માંથી ક્યારેય મુક્ત થઈ શકે નહીં પણ. આપણની ફરજ છે કે આપણે આપણી માતાનો હંમેશા આદર કરવો જોઈએ. તેને પ્રેમ આપ જોઈએ અને તેના વૃદ્ધ પ્રકારમાં તેનો સહારો બની બનવા જોઈએ. જે ઘરમાં માતા ખુશ રહે છે તે ઘર સ્વર્ગ સમાન બને છે. ને તમે તો સાંભળ્યું જ હશે કે એ કહાવત. છે કે માં તેમાં બીજા બધાં વગાડવાને વામ આ પાંચ અક્ષરની કહેવત સમગ્ર બ્રહ્માંડ નાં સાર સાયલો છે. આ સૃષ્ટિ પર ઈશ્વરનું જો કોઈ સાક્ષાત અને જીવિત સ્વરૂપ હોય તો તે માં તાછે ભગવાનના દરેક જગ્યાએ સ્વયં પહોંચી શકતા નથી. તેથી તેમને પૃથ્વી પર માતાનું સર્જન કર્યું છે. અને હું કહું તો. બાળક ગમે તેટલું ભૂલ કરે છે. પણ માતા એને માફ કરી દે છે. માતાનો પ્રેમ એ દુનિયાને એક માત્ર એવો પ્રેમ છે. જેમાં કોઈ સ્વાર્થ કે અપેક્ષા હોતી જ નથી. બાળક ઘરમાં હોય ત્યારથી લઈને. તેનાં મોટાં થવા સુધી માતા અસંખ્ય કષ્ટ સહન કરે છે. પોતે ભીનામાં સુઈને પણ બાળકને સૂકાં ભાગ ભાગમાં સુવાડે છે. કવે બોટા કલર એસાચું જ કહ્યું છે. જનની જોર રાખી સખી નહીં જળેરે લોલ અર્થાત આ દુનિયા બંધી જ વસ્તુઓને વિકલ્પ મળી શકે છે. પરંતુ માતા કોઈ વિકલ્પ નથી અને હું કહું તો બાળકની નાની અમથી બીમારીયા પણ માતા પોતે તાની ભૂખ અને ઊંઘ ભૂલીને આખી રાત તેની સેવા વિતા અ વિતાવી દે છે. સંતાનના ચહેરા પર સ્મિત જોવા માટે તે પોતાના તમાંમ સુખોનું બલિદાન આપવા. હંમેશા તૈયાર રહે છે. ને પછી ઘર એ બાળકની પ્રથમ સારા જ હોય છે. તમને તો ખબર જ હશે અને માતા તેની પ્રથમ શિક્ષક છે. બાળક બોલતાં, ચાલતાં, ખાતાં પોતાની માતા પાસે જ થી શીખે છે. ને નેપ થી માતા બાળકનાં હૃદયમાં દયા કરુણા સંત અને પ્રામાણિકતા જ જોવા ઉમદા ગોળો નો વાતો કરે છે. તે પછી ઇતિહાસ આવષેશેછે કે છત્રપતિ શિવાજી મહારાજને વેડ બનાવ તેમની મા તા જીજીબાઈ હતા. અને મહાત્મા ગાંધીને સત્યના માર્ગ ચાલવાની. પ્રેરણા આપનાર તેમની માતા ભોળીબાઈ હતાં. માતા માત્ર મુશ્કેલ સમયમાં બાળકની હિંમજ નથી. આપતી પરંતુ જ્યારે આખી દુનિયા સાથ છોડી દે છે. ત્યારે પણ તે પોતાનાં બાળક પર અળગ વિશ્વાસ રાખે છે. તે પરિવારના દરેક સભ્યને એકતાના તાંને બાંધી રાખે છે ‌. આજના આધુનિક યુગમાં ભલે માનસ ગમે તેટલી પ્રગતિ કરી લે કે ગમે તેટલા ધનવાન બનીજાય. પણ તે માતા ના પવિત્ર રણ અ રણમાંથી ક્યારેય મુક્ત થઈ શકતો નથી. અને આપણને ગમે તીર્થ ધર્મોની યાત્રા કરીલે. પણ જો ઘરમાં રહેલી માતા દુખી હોય તો બધી પૂજા વ્યર્થ છે. આપણી સચી પ્રગતિ અને સુખ માતા ના જ છે, તેથી આપણને એ નૈતિક ફરજ છે, કે આ આપને આપની મો માતાને સદા આદર કરીએ ત્યારે તેનો દિલ ન દુખાવીએ એના તેના વૃદ્વ પ્રકારમાં તેનો સાચો લાકડીનો સહારો બનીએ જે ઘરમાં માતાની પૂજા થાય છે, અને તેને મા સમાન મળે છે, તે ઘર જ સ્વયં સ્વર્ગ છેમ તો બેન તમારું હુ વિચાર છે, આ વિશે?
હા બેન તમે જે કીધું ખરેખર સાચું કીધું મા મા એટલે મા ની તુલના એ તમે જેમ કીધું ને કે એ કવિ એ સાચું જ કહ્યું છે. કે મા તે માં બીજા વન વગડાના વા સાચું કહ્યું છે, માં જેવું બીજું કોઈ નથી આ સંસારમાં ને માં ના ગુણ છે, ને બાળક ને સાચે જ બાળકોમાં છે, ને માના ગુણ રેય છે, કેમ કે પિતા તો આખા દિવસ કામ કરવા ચાલ્યા જાય છે. પણ માં જ છે, જે બાળકને સાથે આખો દિવસ રહે છે, વધારે સમય વિતાવે છે. એટલે માની ફરજ હોય છે. ને કે એને છોકરાઓમાં શુ એને ગુણ અવગુણ કેરેસૂટે એવી કૂટેવ બધી વસ્તુઓ એને સંભાળ એની કાળજી બધી માં જ રાખે છે, એટલે આ આજના જમા આજના હું આધુનિક જમાનાથી લઈને આજના જમાના સુધી ને આવતા આવતા યુગો સુધી એ બાળ પર છે, ને એમનો માતા નો બૌથી સૌથી મોટો ઉપકાર છે. જો બાળક પોતાની ચામડીનું જૂતું પણ બ બનાવીને માને પહેરાવી દે ને તો બી એ માનો ઉપકાર ઉપકાર ચૂકવી નથી શકતો. ને તમે જેમ કીધું ને કે આપણા મહાન પુરુષો મહાત્મા ગાંધી મહાત્મા ગાંધીજી તેમની માતા પુ તલી ભાઈ ને આપડા આપણા હુ કે આ જીજાભાઈ આપડા એ બીજી એક સૌથી મોટી વાત છે, આપણા રાની લક્ષ્મીભાઈ એમણે જો આપણા રાજ્યને બચાવવા માટે એને યુદ્ધ કર્યું છતાંય તેણે પોતાની માંનુ ફરજ ભૂલ્યું નથી એને પોતાના એણે એના પોતાના દીકરાને પીઠ પર બાંધીને ને પછી એમને ઝાંસીની રાની ઘોડા પર જઈનેને પછી એટલું મોટું યુદ્ધ કર્યું પોતાની ઝાંસી ને બચાવ્યું આ છે, માતા નો સૌથી મોટી પ્રેમ કથા કે જેમને પોતાનું રાજ્ય બ ચાવા માટે રાજ્યની પણ પેલું કર્યું રાજ્ય ને પણ વિચાર કર્યો અને પોતાના છોકરાને પણ વિચાર કર્યું એ પોતાના છોકરાને પણ ભૂલી નહી આને માં ની મમતા કેવાય મા ને જો મા ના ઉપર મા ના ઉપર કોઈડી મુસીબત આવે ને મા પોતા નવ દુર્ગા બની જાય છે, છોકરાના માટે એ કોઈ એવી મુશ્કેલી નથી જે મા પોતાના છોકરાને એને મુશ્કેલીથી દૂર ના કરી શકે.
એટલા માટે તો મહાન કવિએ આપણે મા ના વિશે સ સારો કહેવતો કીધી છે. કે ગોળ વિના મોરો કંસાર ને, માતા વિનો સૂનો સંસાર. કે મા વિના આ જગત દુનિયા અધૂરી છે. આજે જમાનામાં તમે જોયું હશે કે જે છોકરાઓની માં નથી રહેતી તે કેવા બિચારા એકલા ફરતા હોય છે, એમની કઈ સ્વચ્છતા બી નથી હોયતી એવા કેવા અવગુણ આવી જાય એ મા વિદા ના બાળક, માં વિના ના બાળક છે ને ઘણા જ આ દુનિયામાં ઘણી મુશ્કેલી થી ઉછેરે છે. કેમ કે માં જે છે ને એ ભગવાન ના સ્વરૂપમાં ઈશ્વરે છે ને પોતાના સ્વરૂપમાં બાળકને છે ને મા આપેલી છે, જે એ ઈશ્વર પોતે નથી આવી શકતા ને એટલા માટે એમને દરેક છોકરાઓને દરેક વ્યક્તિને એમની મા આપેલી છે, કે એ પોતાની સંભાળ છોકરાની સંભાળ રાખે એમની કાળજી કરે, એમના સારા ગુણને તેને શીખવે ડે, એના સારા ગુણ શીખવે ને બીજી વાત એમ કહેવા જઈએ માં છે ને અમુક વખતે છે ને માં પોતાના દીકરાને ખીચવા પણ છે તે એ એની નફરત નથી એ એના પ્રત્યે છે ને માતા નો પ્રેમ છે, એના એના છોકરા પ્રત્યે માતા ન પ્રેમ છે, અપાર પ્રેમ છે. કેમકે એ એના ભલા માટે ખીચવે છે, એને મારે છે, કેમકે એ છે ને એની એની માં ની ન ફરત નથી એનો પ્રેમ છે, કે એ દુનિયામાં સારા બનીને રહે એટલે એની ભૂલ ઉપર બી જે મા એને મારે છે ને પોતાના બાળકને આપણને બી માર્યા હસે છે ને આપડે બી મા ના માર ખાધેલા છે. તો એ એની નફરત નથી આપણે સારા રસ્તા રા અ મૂકવાની આપણની એની આ અ હું કે પ્રેમ છે ને હંમેશા માતા નો પ્રેમ છે ને છુપાયેલો હોય છે એના પર છે ને પ્રેમનો સાગર, પ્રેમનો દરિયો હોય છે માના અંદર. જે જેમ કે રાતના નાના છોકરાઓ હોય તે પથારી પર રાતના પથારી ભીની કરી મૂકે છે ત્યારે માતા એ છોકરાને બીજ બીજી જગ્યાએ સોડાવીને ને એની પથારી પર એની ભીની પથારી પર પોતે સુઈ જાય છે. એટલે આજના જમાના હું આધુનિક જમાનાથીને આવતા જમાના છું જેમ તમને કીધું ને મેં કોઈ પણ યુગમાં છોકરાઓ કે કેવો અ છોકરાઓ પોતાના માંના કોઈ ઉપકાર ભૂલવી નથી શકતા એમને માના છે ને માનમ માતામાં છે ને એના એક નથી ને કેટલા બી દીકરા હોય બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ ન અમુક લોકોના ગામડાઓમાં જોયલા છે ને તો કોઈના દસ દસ છોકરાઓ પણ હોય છે પણ મા નો પ્રેમ છે ને એવો નિસ્વાર્થ પ્રેમ છે ને કે તો પ્રેમનો દરિયો છે ને કે એના માટે દરેક છોકરાને પ્રેમ સરખો હોય છે. એ કોઈ પણ છોકરાઓમાં મતભેદ નથી કરતી બીજા બધા મતભેદ કરી દે છે. પણ જે માં છે ને તે કોઈ પણ છોકરામાં દસે દસમાં બરાબર પ્રેમ કરે છે. એના મતભેદમાં મારો આ છોકરો સારો કે મારું આ બાળક હારુ કે મારું આ બાળક નબળું આ નથી હારો એવું નથી આ છે માનો માનવ પ્રેમ જેમ આપણે ઈશ્વરની નજર માં આપણા દરેક વ્યક્તિ એ કેવા દરેક વ્યક્તિ આપણા ઈશ્વર છે ને આપણા દરેક વ્યક્તિ આપે કેવા લોકો છે. પર ઈશ્વર આપણને બધાને પ્રેમ કરે છે ને એવી રીતે માં છે ઈશ્વર ના સ્વરૂપમાં આ દુનિયામાં માં છે. કે જેના કેટલા બી બાળક કેવા બી હોય. હમણાં આજના જમાનામાં જોયેલા છે તો કેટલા નાક બાળકો છે ને મન બુદ્ધિના હોય છે. ને કેટલાકના બાળક અપંગ ભી હોય છે. પર એનાથી દુનિયા મોડું ફેરવી લે છે એના ઘેર વાળા ફેરવી લે છે. પણ માં જે છે ને એના પ્રત્યે એને છોકરાઓનો કેટલો બી અપંગ હોય કેટલો મંદબુદ્ધિ હોય પણ એની માંનો પ્રેમ છે ને એ છોકરા પ્રત્યે ઓછો ના થાય એના સરખોજ જેમ બીજા છોકરાઓ હોય ને. એવી રીતે એના એ પણ છોકરા એનો પ્રેમાળ હોય છે આમ તો મા વિશે જેટલું કિયે તેટલું ઓછું છે બેન. અ મને તમારી જોડે વાત કરવાનું ખુબ જ આનંદ આવ્યો.
તમારો પણ ખૂબ ખૂબ આભાર.
આભાર તમાંરો.